કેમ છો મજામાં
હા મજામાં. તમે કેમ છો?
બસ મજામાં મજામાં.
સરસ બોલો બોલો કેમ યાદ કર્યા.
બસ આ બેઠી તી તો થયું કે તમારી જોડે વાત કરું. આજે બહુ મહત્વની ચર્ચા કરવી છે તમારી સાથે. રસોઈ બનાવવાની કળા વિશે વાત કરવાની હતી એટલે મને થયું કે ફોન કરીને વાત કરું
હા તો ઘણો સારો ટોપિક છે એને સારું કેવાય કેવાય ને કે રસોડું એ ઘરની આમ આત્મા છે જ્યાં પ્રેમથી ભોજન બને છે ત્યાં માત્ર એ તો જ નહી પરંતુ હૃદય પણ તૃપ્ત થતું હોય છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી રસોઈ બનાવીએ માત્ર પેટ ભરવાની કે વિજ્ઞાન ની પ્રક્રિયા નથી પણ એ તો હૃદય થી પ્રગટતી એક અદભુત કળા છે
હમ્મ અને રસોઈ બનાવી માત્ર એક કામ નથી પરંતુ એક એવી કળા કે છે ને કે જેમાં પ્રેમ ધીરજ સર્જનાત્મક અને સ્વચ્છતા અને પોષણ નું આમ સુંદર સમન્વય છે જોવા મળતો તો હોય છે
હમ્મ દુનિયામાં ખોરાક ના પ્રેમ કરતા વધુ પ્રામાણિક તો બીજો કોઈ પ્રેમ હોતો જ નથી એટલે માનવ સભ્યતા ના ઇતિહાસમાં જયારે અગ્નિ ની શોધ થઈ ત્યારથી જ રસોઈની શરૂઆત થઈ ગઈ હતી શરૂઆતમાં તો તે માત્ર જીવવા માટેની જરૂરિયાત હતી પરંતુ ધીમે ધીમે માણસે તેમાં સ્વાદ સુગંધ અને રંગો ઉમેર્યા આજે રસોઈ માત્ર ખોરાક રાંધવા પૂરતી મર્યાદિત નથી તે સંસ્કૃતિનું પ્રતિક બની ગઈ છે
હા રસોઈ આમ માનવ જીવનની આમ સૌથી પ્રાચીન કળાઓમાંની એક છે શરૂઆત ના સમયમાં માણસ કાચો ખોરાક ખાતો હતો પરંતુ તમે કીધું એમ જ કે અગ્નિની શોધ થઈ પછી ખોરાક રાંધીને ખાવાની પરંપરા શરૂ થઈ અને ત્યારથી જ આજ સુધી રસોઈમાં અનેક પરિવર્તનો આવ્યા છે આજે રસોઈ માત્ર ભૂખ સંતોષવાનું સાધન નહી પરંતુ સ્વાસ્થ્ય સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાયેલી એક કળા બની ગઈ છે
હા એ તો તમે સાચી વાત કિદી એટલે આપણા ભારતીય સંસ્કારોમાં તો રસોડાને મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને રસોઈ કરનાર વ્યક્તિને અન્નપૂર્ણા નું બિરોધ આપવામાં આવ્યું છે જેવી રીતે પ્રકાર કેનવાસ પર રંગો પૂરે છે તેવી જ રીતે રસોઈયા કઢાઈ માં મસાલા ના રંગો અને સ્વાદ પૂરે છે
હા અને ભારત પણ આમ વિવિધતાનો દેશ છે અને તેની સૌથી મોટી ઓળખ તો તેની વિવિધ વાનગીઓ છે દરેક રાજ્યને આમ પોતાની આગ બી રસોઈ છે ગુજરાત નું આપડે ઢોકળા ખાંડવી ઊંધિયુ અને થેપલા પંજાબ નું સરસો નું શાક અને મકાઈ ની રોટલી દક્ષિણ ભારતના ઈડલી ઢોસા રાજસ્થાનની દાળબાટી બંગાળની મીઠાઈઓ અને કાશ્મીરની વિશિષ્ટ વાનગીઓ ભારતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિ દર્શાવતી છે
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. એ રસો બનાવવાની જે કળા છે એ વાસ્તવમાં વિજ્ઞાન અને આધ્યાત્મનોો સુમેર છે. હવે આપણું શરીર જે છે એ પાંચ તત્વનું બનેલું છે અને રસોઈ પણ અગ્નિ જળ અને વાયુના સંતુલન થી બને છે એટલે આપડે આયુર્વેદમાં છ પ્રકારના રસ ગણાવ્યા છે જેમ કે સ્વાદ મધુર સ્વાદ એટલે કે ગળ્યું સ્વાદ કહેવાય અને અમ્લક એટલે ખાટો પછી લવણ ખારો પછી તીખો કડવો તુરો એટલે આ છ રસ યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવું એજ સાચી કળા છે. એ મસાલા નું સેજ પણ વધારે કે ઓછું પ્રમાણ આખી રસોઈ નો સ્વાદ બદલી શકે છે.
એટલે ક્યારેક કયો મસાલો નાખવો ધીમા તાપે રાંધો કે ટેસ્ટ આપે આ બધું જ લાંબા અનુભવોને કળા વગર તો શક્ય જ નથી.
હા એ તો સાચી વાત છે. ને રસોઈ બનાવી એટલે માત્ર સ્વાદિષ્ટ ભોજન બનાવવું નહીિ પરંતુ સંતુલિત અને પૌષ્ટિક આહાર તૈયાર કરો સારા રસોઈયા એ છે જે સ્વાદ સાથે નું પણ એટલું જ ધ્યાન રાખે આજના સમયમાં જે ફાસ્ટ ફૂડ નો પ્રભાવ વધ્યો છે તે પરંતુ ઘરનું તાજું અને સંતુલન સંતુલિત ભોજન હંમેશા વધુ આરોગ્યપ્રદ હોતું હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી છે. એટલે તમે સ્વાસ્થ અને એનું કીધું ને તો આપડણે રસોઈમાં પણ આપડે સ્વાસ્થ્ય અને આયુર્વેદ છુપાયેલું છે.
આપણા ભારતીય રસોડામાં વપરાતા મસાલા માત્ર સ્વાદ માટે જ નથી. પણ તે ઔષધિઓ પણ છે. ફર્ધર એન્ટિસેપ્ટિક છે જીરું પાચન સુધારે. એ ગેસ દૂર કરે અને લવિંગ તજ જે છે એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રસોઈ બનાવવાની કળા એ છે ખોરાક ના પોષક તત્વો નાશ ન પામે. અને તે સ્વાદિષ્ટ પણ બને. જે વ્યક્તિ પ્રેમથી અને યોગ્ય પદ્ધતિથી રસ્ઈ બનાવે છે. તે પોતાના પરિવારને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે છે પેલું કેહેવાય છે ને કે આપડા રસોઈમાં આખું દવાખાનું છુપાયેલું છે. એવું જ કઈક કે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને રસોઈ બનાવવાથી અનેક ગુણો નો પણ વિકાસ થતો હોય છે. સમય નું આપડે આયોજન કારણ કે અમુક વાર મહેમાનો આવી જાય અચાનક ત્યારે આપણે એટલું ઝડપથી ખાવા બનાવતા હોઈએ છીએ. એ લીધે આપડે સમય નું સારું આયોજન કરી શકીએ ધીરજ રાખી શકીએ સ્વચ્છ ત અ રાખી શકીએ અને સર્જનાત્મકતા અને જવાબદારીઓ જેવી પણ આદતો વિકસી શકે વિકસીએ છીએ.
હા. એટલે આજના ફાસ્ટ ફૂડ કરચલમાં તો જમાનામાં લોકો રસોઈની સાચી કળા તો ભૂલતા જ જાય છે સાચી રસોઈ ધીરજ માંગે છે. ઊંધિયું બનાવવું હોય દાળ મખની ઉકાળવી હોય કે પછી ધીમા તાપે શીરો શેકવો હોય. તેવા સમય અને એકાગ્રતા જોઈએ હવે રસોઈ આપ ને વર્તમાન ક્ષણમાં જીવતા વાડે છે તે એક પ્રકારનું ધ્યાન જ છે એમાં કેટલું બધું ધ્યાન રાખવું પડે છે રસોઈ બનાવતી વખતે એટલે એને મેડિટેશન નું જ નામ આપવુ. રૂસા.
હા. અને ઘણા લોકો તો એમ પણ માને છે કે રસોઈ બનાવી માત્ર મહિલાઓનું કાર્ય છે. પરંતુ આજના સમયમાં આ વિચાર બદલાઈ રહ્યો છે, આજે પુરુષો પણ ઘણી સારી રસોઈ બનાવી રહ્યા છે. વિશ્વના ઘણા જાણીતા સેફ પુરુષો છે. તેથી રસોઈ બનાવવાની કળા દરેક વ્યક્તિ એ શીખવી જોઈએ, કારણ કે તે જીવન જીવવા માટેની એક જરૂર જરૂરી કૌશલ્ય છે.
હા, એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે.
હા.
અને અ રસોઈ સાથે તો લાગણી અને ભાવનું પણ મહત્વ જોડાયેલું છે. હવે હોટલની મોંઘી રસોઈ કરતા, ઘરની સાદી ખીચડી કે રોટલી કેમ વધુ મીઠી લાગે. કારણ કે તેમાં ગુપ્ત સામગ્રી ઉમેરાય છે. માતા કે પત્ની નો પ્રેમ જે બનાવે છે, તે રસોઈ બનાવતી વખતે તે વ્યક્તિના મનનો ભાવ ખોરાકમાં ઉમેરાય છે. જો રસોય ગુસ્સામાં કે કંટાળ સાથે બનાવવામાં આવે તો, તે ખોરાક ખાનાર પર નકારાત્મક અસર પડે. પણ જેથી ખુશ થાય ને ઈક્ષ પણુ સ્મરણ કરીને બનાવવામાં આવે, તો તે ખોરાક પ્રસાદ બની જાય છે, તેથી જ કહેવાય છે કે, જેવું અન તેવું મન એવી કહેવત છે.
હા. અને વિદ્યાર્થીઓ માટે પણ રસોઈનું જ્ઞાન આમ ખૂબ જ ઉપયોગી છે. ઉચ્ચ અભ્યાસ કાં તો જે નોકરી કરતા બાળકો છે. એ ઘરથી દૂર રહેતા હોય છે, અને એ લોકોને દૂર રહેવું પડે છે. ત્યારે સરળ અને પૌષ્ટિક ભોજન બનાવવા બનાવતા આવડવું. એ ખુબ જ કામ આવે છે. તેથી સ્વાસ્થ્ય પણ સારું રહે, અને ખર્ચ પણ પણ બચત થઈ શકે.
હા, તમે એકદમ સાચી જ વાત કીધી છે.
હા.
અને આજે તો રસોઈ જે છે, એ રસોઈ બનાવવાની કળા માત્ર ઘરના રસો સુધી સીમિત નથી રહી, હવે તો, તે બહુ મોટો વૈશ્વિક ઉદ્યોગ બની ગયો છે.
આજે સેલિબ્રિટી શેફ દુનિયાભરમાં આદર મેળવે છે.
હા.
રસોઈ શો થાય, ફૂડ બ્લોગિંગ. આજના યુવાનો માટે તો કરિયર ન ઉત્તમ વિકલ્પ બની ગયા છે, પુરુષ હોય કે સ્ત્રી, આ કળા હવે લિંગના ભેદભાવ એના પરથી પણ વધારે થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આત્મનિર્ભર બનવા માટે આ કળા શીખવી જ જોઈએ.
હા, અને રસોઈમાં સ્વચ્છતાનું પણ ઘણું મહત્વ હોય છે. શાકભાજી અને ફળો સારી રીતે ધોવા સ્વચ્છ વાસણો નો ઉપયોગ કરવો. રસોડું સ્વચ્છ રાખવું અને ખોરાક નું બગાડ ન કરવું આ એ કામ દરેક સારા રસોઈયા ની ઓળખ છે.
હા, એ તો તમે એકદમ સાચી જ વાત કધી. હું ગમે તેટલું સારું જમવાનું બનાએ પણ જેમાં સ્વચછતા ના હોય, તો કોઈને ખાવાનું પણ મન ના થાય.
હા. અને આજે સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ના કારણે લોકો નવી-નવી વાનગીઓ શીખી રહ્યા છે. પરંતુ માત્ર દેખાવ કરતા વધુ મહત્વ ખોરાકના પોષણ અને ગુણવત્તાનું છે.
હા, એ તો તમે એકદમ સાચી વાત કીધી. અને આપડે ગુણવત્તા ગુણવત્તા વાળું જ ખોરાક ખાવું જોઈએ, આપણે કેટલું ખાઈએ છે, એ ઇમ્પોર્ટન્ટ નથી. પણ આપડે કેવું ખાઈએ છીએ, એ ઇમ્પોર્ટન્ટ છે.
હા
આપણે પ્રોટીન વિટામીન્સ મિનરલ્સ જે પણ આપણને મળતા હોય. એ ધ્યાનમાં રાખીને આપડણે ખોરાક ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય પર સારી જ અસર પડે છે.
હા અને ભારતીય સંસ્કૃતિ માં પણ અન્ન દેવો ભવ કહેવામાં આવ્યું છે. એટલે કે અન્નને દેવ સમાન માનવામાં આવ્યું છે. તેથી ભોજન નો આદર કરવો ખોરાક નો બગાડ ન કરવો અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું એ પણ એક આપણા સંસ્કાર નો ભાગ જ છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે મે બહુ સારી વાત કીધી છે. રસી બનાવી એ કોઈ બોજ કે રો કંટાળાજનક કામ નથી. પણ એ તમારી સર્જનાત્મકતા બનાવ બનાવાની તક છે એમ. તે લોકોને સાથે લાવવાનું સંબંધોને મધુર બનાવવાનું માધ્યમ છે. જયારે આખો પરિવાર સાથે બેસીને પ્રેમથી બનાવેલું ભોજન જમે છે ને ત્યારે ઘર સ્વર્ગ બની જાય છે.
હા એ તો સાચી વાત છે.
અને આપણેે આ રસોઈની આ ભવ્ય કળાનો આદર કરવો જોઈએ અને નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કરીએ. અને ભોજનમાં પ્રેમનો સ્વાદ ઉમેરતા રહીને આપણે ભોજન બનાવવું જોઈએ.
હા વાધો નહીં સારું સારું ચલો પછી કોઈ દિવસ આપણેે વાત કરીશું.
હા પાકું પાકું.
હા.
હા મુકું.
હા.